તો,
હું મજા ઓ છું, તમે કેમ છો?
પણ મજામાં છું, શું કરી રહ્યા છો તમે.
કઈ નહી બેસે તો શું વરસાદ પડે છે તેનો આનંદ ઉઠાવો છો તમે શું કરો છો?
કાય ન તો ફોન ઝ કર છે.
અ જમ આ જમી લીધું કે નથી.
હા હા જમી લીધું તમે.
હા હા હું પણ જમી લીધું હ. અ આજે મને હોમમેડ ફૂડ અને ફાસ્ટ ફડ ફાસ્ટ ફૂડ વચ્ચે અ વાત કરવાનો આમ હતો.
હા હા બોલોને. શું તમે તો તમે શું ગમે છે ફાસ્ટફુટ ગમે કે ઘરનો ફૂડ ગમતો
મને તો અ આ મોસમ વરસાદ મોસમ ચાલે આમાં તો મને આમ ફાસ્ટ ફૂડ ખાવાનું જ મન કરે છે. તમારું
હ મને પણ થોડું થોડું ઓછું. ફાસ્ટફુટ પણ મને તો ઘરનો ફૂડ બહ મને સરસ લાગે છે. હેલ્ પણ હોય તો મ તો હોમ મેડ ફૂડ પણ
હા હા સરસ સરસ. આમ વરસાદ મને તો એમ થાય કે આમ ખુબ સરસ મજાનો વરસાદ પડે તો આમ કઈ અ ગરમ ગરમ નાસ્તો લાવવો જોઈએ કે આપડે બહાર જઈને ગરમ ગરમ ફાસ્ટૂડ ખાવો જોઈએ જેનાથી આપણને ખુબ આનંદ થાય છે એટલે મને તો આમ ફાસ્ટ ફૂડ ગમે છે પણ અ ફાસ્ટ ફૂડ લિમિટમાં ખાવું જોઈએ આમ. આપણને લિમિટ થી જદા ખાય તો આપણે હેલ્થ માટે તે સારું નથી. અને મારું તો એવું માનવું છે કે આપડે રેગ્યુલર હોમ મેડ ફૂડ જ ખાવું જોઈએ જય્યારે આપણને આમ મન થઈ જાય. અ કે ખુબ સરસ મજા ન આજ મન છે. તો ત્યારે આપણે ફાસ્ટ ફૂડ ખાવું જોઈએ અને તે પણ લિમિટમાં શું કેવું તમારું.
હા મેં તો સાચી વાત ક ફાસ્ટફૂડ ખાવુ જોઈએ એના થી કોઈ પ્રોબ્લેમ તો નથી પણ લિમિટમાં ખાવું જોઈએ તમે કીધુ ને લિમિટ મા ખાવુ જોયે ક એનો રીઝન આ છે. ફાસ્ટફુટ આ બધું જો ફાસ્ટ ફૂડ હોય છે આ. આ પ્રોસેસ ફૂડ આ બધા ઓઈલી ફૂડ હોય છે અને તલા ભુના ફૂડ હોય છે તો એનાથી એ વધારે તમે કન્ઝ્યુમ કરો તો તમારે હેલ્થમાં ઇફેક્ટ પડે. ત વરસાદમાં ટાઈમ તો ડોક્ટર પણ કહે છે કે તમે બહારનો અને બહાર ખાવું જાદો જરૂરત નથી. તો તમે. લિમિટમાં ખાવ તો તમે કઈ પણ કઈ કઈ રોગ નથી. હશે પણ તમે લિમિટ ક્રોસ કરો તો તમે બુ સારું બીમારી પણ. જાય છે તમે
હા હા હા એ તો છે કારણ કે વરસાદના મોસમમાં. આમ ઘણા બધા અ એમ કહે ને જે આપડા શરીર માટે. જે સારું નથી તે આમ ફૂંડમાં જાય અને ઓઈલી ઓઈલી હોય અને મોસમ ચેન્જ હોય તો આપણ જે પાછળ આપણા શરીર માં જાય તે આપણ શરીરને શું કરે હું ના કરે એમ કઈ ક કહેવાય શકી નથી અને તે જ આપણે ડેલી ખાઈ જાય અને તેના પર લિમિટ ના ડાલે તો તે આપણના શરીરને જરૂર કઈક બીમારી આપી દે તો આપણને ફાસ્ટ ફૂડ લિમિટમાં ખાવું જોઈએ ને હોમમેડ જ્યાદા ઉપયોગ કરવું જોઈએ
તમેમ હોમ મેડ ખાવું જોઈએ એનામાં ફૂડમાં હોમમેડ ફૂડમાં પ્રોટીન હોય વિટામિન અને ફાઇબર પણ વધુ હોય છે તો એને ડાયેશન પણ સારું રહે છે તો મને તો આ લાગે છે કે બધા લોકો ના હોમ ફૂ
અને ઘર ન ફૂડ તો આપણેે બહારથી ફૂડ ના કમ્પેરઝનમાં ઘર ન ફૂડ તો બહુ સરસ સારો હોય તમારો શું વિચાર છે.
હા હા એ તો તમને ચોક્કસ કહ્યું કે ઘરનું ફૂડ તો ઘરનું ફૂડ હોય હ ફાસ્ટ ફૂડ તો આમ કઈ કે ટેસ્ટ છે ઘરનું ફૂડ તો ટેસ્ટ પણ છે અને હેલ્થ માટે પણ સારું છે. ઘરનું ફૂડ તો આમ કઈ કમ્પેર નથી કરવું જો કરી શકાય આમ છે અને ફાસ્ટ ફૂડ તો ક્યાં ટેસ્ટ માટે જ છે ટેસ્ટ આપણને અ આમ કે ને કે જદા ફાસ્ટ ફૂડ થાય તો આપણે મન પણ થાય બટ આપણે હોમમેડ ફૂડ જેટલી ખાવાનું હોય તેટલી ખાઈ શકે
હોમમેડ ફૂડ ના આપડું નુકસાન નથી થાય પણ ફાસ્ટૂડથી આપડું નુકસાન થાય ક આ વધારે વધારે રીઝન છે આપડ પાસે કે ફાસ્ટ ફૂડ આપણેે અનહેેલ્ધી કહે છે. કઈ રીઝન પહેલું રીઝન તો આ છે કે આ કેટલો ફાસ્ટ ફૂડ બનાવતા હતા આ અ એને એને પાસે જઈને તમે જોઈ શકો છો કે એના જો જ્યાંથી માર રખે છે. ત્યાં સામગ્રી બધું રખે છે અને આથી સાફ સફાઈ નથી અને કઈ કઈ રેસ્ટોરન્ટમાં પણ જે વધે બોવ અ બધું ફેમસ રેસ્ટોરન્ટ પણ હોય એના માટે પણ કેટલો અ કેસ આવી રહ્યો છે કે એનામાં કોક્રોચ મળી મળી અને પીઝામાં કો કોક્રોચ ના ફોંગસ ના આ બધો સારો કેસ મને જૂવામાં આવું જોઈએ કે તમે આ સારું અ વસ્તુથી તમે દૂર રહેજો અને હોમમેડ ફૂડ ખાઈને અને પ્રોટીન વાળો ફૂડ ખાઈને તમે હેલ્ધી રહજો. અમારો તો આ સલાહ છે તમે તો તમે બતાવો તને શું લાગે છે.
હા હા નહી નહી સાચુકહ્યુંતમ નહી આપડે જયારે આ આમ વિડીયો જોઈએ, કે આ આ હોટલ માંથી આ કોક્રોચ નીકળ્યું કે આમા કાંઈ પણ કીડો નીકળ્યો તો તે જોઈને, આપણે મન પણ નથી કરે કે આપડે બીજી વાર ત્યાં જગ્યા જઈએ કારણ કે અ આપ આપણેે જે કાઈએ છીએ તેમાં જ આ નીકળીએ છીએ તો આપણું પૂરું મન જ આમ ઉટી જાય અને હેલ્થ અને હાઈજીન પણ જોવું જોઈએ આ જે જે પણ હોટલ વાળા છે. કારણ કે તે જે બનાવે છે અને તે જે એન્વાયરમેન્ટમાં કિચન છે. તેને સાફ સુથરો રાખવો જોઈએ આમ કેીડા વીડા આવે તો તે તેના કસ્ટમર સાથે હેલ્થનો એક બહ મોટો વ છે કે તેમને કાઈ પણ થઈ જાય છે, તો તેને ધ્યાન રાખવું જોઈએ અને તમે એકદમ સારું કીધું કે હમેન્ટ જ આપણને પ્રિફર કરવું જોઈએ તમે સલાહ એકદમ સાચી છે.
અ તો હું તારાથી એક વાત પૂછુ છુ, તમે પાસપોર્ટમાં શું ખવાનુંભ બ ગમે છે. તમારો ફાસ્ટફૂડમાં ફેવટડીશ શું છે.
કામ કેવા જાય તો મારી લિસ્ટ તો ખતમ જ નહતી મને તો પાવભાજી મંચુરિયન અને દબેલી પાણીપોડી બર્ગર પીઝઝા આમ જે વડાપાવ થઈ ગયા સેન્ડવીચ અને ચોકલેટ શેક્સ વગયા અને બઉ બધા છે મારો તો લિસ્ટ ખતમ નથી થતી. તમે જણાવો
ના ના મને તો થોડું બધું પાપોર્ટમા છે એના માટે તમે જો અને મંચુરિયન લ લો તો પીઝા લઈ લો પણ ઓ છુ.
હા હા હા માર પણ લિમિટમા છે, આવી નથી કે હું રોજ રોજ ખઉં છુ, બહારનુ
અને બીજી શું કવો તમને લાગે છે, કે આ હમ્મ અ જે નાના બાળકો છે. તેને કેટલી વાર ફાસ્ટ ફૂડ ખાવા જોઈએ.
મારા હસાબથી તો આજના જનરેશન ના તો ઓસો જો નાના નાના બાળકો હોય એના તો સપ્તાહમાં બે વાર તંતુ કરવું જોઈએ અને એનાથી વધારે ના એનો બહત રીઝન છે, કે આ આગળ આ બાળપણ પણ ના એના આદત પડી જાય. તો એને વળ થઈને પણ કન્ઝ્યુમ કરે ફાસ્ટ ફૂડ આ બધુ પ્રોસેસ ફૂડ ખઈને એના શરીર અને એના માઈન્ડ પર એકદમ અ ઠંડુ થઈ જાય
હા હા એ તો તમને સાચું કહ્યું નાના બાળકોએ અ અ નાનપણથી જ અ તેમની આદત લગાવવી જોઈએ કે તે જેટલી હોય શકે એટલી કમ તે ફાસ્ટફૂડ ખાય કારણ કે આપણે અ તેને બાળપણમાં જ ફાસ્ટફૂડ ખેડાઈ અ આમ આપે તો તેને તેની આદત લગ જાય અને અ જ્યારે તે મોટા થાય તો ત્યારે જીદ દ કરે કે નહી નહી મને આજ ખાવું છે તો ત્યારે આપણે મના પણ નથી કરી શકતા અને તેમની તે આદત બની જાય અને તે તેમના હેલ્થ માટે સારી નથી એટલે આપડે જેટલી કામ હોઈ શકે એટલે તેમ અ ફાસ્ટફૂડ ખેવડાવુ જોઈએ અને જ્યાદાતર હોમમેડ આપણને તેમને ખીલાવુ જોઈએ સાચું કીધું કે નથી
બો બહોત સર અમારી સાથે વાત કરીને મને બહ મજા આવ્યા અને બ સારું બધુ સારું સીખું પણ પડે તો આપણે બાદમાં વાત કરીએ દખએને
હા ચાલો મળીને વાત કરીએ જય શ્રી કૃષ્ણ